હ
હા કેમ છો?
બસ હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું, ઘરે કેમ છે બધું? તો
બધા જ મજામાં છે, જો ને આજે ઘરની થોડી અ સાફ સફાઈ ચાલી રહી છે.
પણ અને સ્વચ્છતા તો આપણે રાખ જોઈએ આપણા ઘરે ખૂબ જરૂરી છે, સ્વચ્છ રહેવાથી મતલબ આપણો જે આ. આજુબાજુ આપણે જ્યાં રહીએ છીએ આપણને પણ ગમે છે,
બિલકુલ સાચ કહ છો તમે અ આપણે સાફ સફાઈ ન વિશેષ ખ્યાલ રાખવો જોઈએ, કારણ કે એ આપણા સ્વાસ્થ્ય સાથે પણ જોડાયેલું છે, જો આપણે ઘરમાં સાફ સફાઈ રાખીએ તો આપણે એવા સ્વસ્થ વાતાવરણમાં આપણને રહેવાની પણ બહુ જ મજા આવે છે, આપણને ખબર હોય છે, કે કેટલી ગંદકી ધૂંડ અને અશુદ્ધિ ના કારણે એનો પ્રભાવ આપણા સ્વસ્થ પર પણ પડે છે, એટલે આપણે આરોગ્યપ્રદ સ્વચ્છતાની આદતોનું વિકાસ કરવો જોઈએ શરીર અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખી આપણે કેટલા બધા રોગોથી આપણું બચાવ કરી શકીએ છે, એટલે આપણા શરીરની પણ એટલી જ સફાઈ રાખવી જોઈએ, અને આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં પણ આપણે નજીકમાં બધી સાફસફાઈ નો ખ્યાલ રાખવો જોઈએ, સ્વચ્છતાની આંદતોનું વિકાસ કરવો એટલે આપડી સ્વાસ્થ્યનો સારો ખ્યાલ રાખવો.
હા એ તો તમે સાચું કીધું સ્વચ્છ હોવાથી આપણું શરીર તંદુરસ્ત રહે છે, અનેક પ્રકારના રોગથી આપણે બચી પણ શકી છીએ અને તેથી દરેક વ્યક્તિ એ પોતાના શરીર ઘર અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવુ જોઈએ આપણે દરરોજ સ્નાન કરવું જોઈએ, હાથ સાબુથી ધોવા જોઈએ સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ, અને દાંત સાફ કરવા જોઈએ, જેવી સારી આદતો આપણે ખૂબ મહત્વની છે, ખાસ કરીને આપણે ભોજન પેલા અને શૌચાલય નો ઉપયોગ કર્યા પછી આપણે હાથ ધોવું ખૂબ જરૂરી છે
બિલકુલ સાચું કહો છો તમે આપણે સાફસફાઈનો ખ્યાલ રાખોતો બહુજ જરૂરી છે, અને આની ટેવ આપણે બાળપણથી આપણામાં અને આપણા બાળકોમાં પણ પાડવી જોઈએ અ કારણ કે કોઈ પણ વસ્તુ શીખવવા માટે આપણને બાળકોને અ પહેલા થીજ આપડે જે લોકો જોવે છે એવું જ કરે છે ને આજના પ્રમાણમાં સ્વચ્છતા એટલે જોઈએ તો અ ફક્ત આપડે સારા કપડા હલો અવાજ આવે છે હલો
હા આજના પ્રમાણમાં પછી હા હલો હલો
હા હલો મને તો આવે છે અવાજ તમને નથી આવતો
હા આજના પ્રમાણ પછી શું કીધું તમે
આમ કહું છું આજના પ્રમાણમાં સ્વચ્છતા જાળવી રાખવી બહુ જ જરૂરી છે કારણ કે જયારે વાતાવરણ આપણે આસપાસનું વાતાવરણ સ્વચ્છ રહે છે તો આપણે આપણે પણ સ્વસ્થ રહીએ છે
હા એ તો તમે અ સ સાચું કીધું અને જો ઘર અને શાળા શાળા પણ આપણેે આમ જોઈએ તો સ્વચ્છ રાખવી જોઈએ આપડણે જ્યાં ભણીએ ત્યાં પણ એકમ સ્વચ્છ હોવું જોઈએ અને અ અગર જો આપણા અગર આપણા આજુબાજુ અગર જો ગંદગી હશે તો મચ્છરો નો ઉત્પાદ પણ વધારે થઈ શકે છે જેનાથી આપણને મલેરિયા જેવી ડિઝિઝ પણ થઈ શકે છે
બિલકુલ સાચું કહો છો રોગોથી બચાવવા માટે આપણને સ્વચ્છતાનો અ ઉપાય કરવો જોઈએ અ જયારે આપણે સ્વચ્છ રહીએ છીએ અને તંદુરસ્ત રહીએ છે તો સ્વચ્છતાના કેટલા બધા ફાયદા છે જેવી રીતે રોગોથી બચાવ થાય છે શરીર તંદુરસ્ત રહે છે આત્મવિશ્વાસ વધે છે પરિવાર અને સમાજ સ્વસ્થ રહે છે અ સ્વસ્થ વાતાવરણથી પ્રદુષણ પણ ઓછું થાય છે
હા એ તો તમે સાચો કિધો એટલે આપણે ઘર અને શાળા સ્વચ્છ રાખવી જોઈએ અને ત્યાં જે જીવાણું અને મચ્છર રોનો ઉત્પાદ ઓછો થાય એ કરવું જોઈએ. અને કચરો હંમેશા આપણે કચરા પેટી ટીમાજ નાખવો જોઈએ. અને જે આ ગંદકી ફેલાવી આપણે હોય તો આપણે એને સાફ કરી દેવું જોઈ. ને આપણે ગંદકી ફેલાવી ન જોઈએ. અને સ્વચ્છ વાતાવરણથી દરેક વ્યક્તિનું જીવન પણ સુખદ બને છે.
બિલકુલ સાચું કહો છો તમે. અ આપણે ઘરની સાફ સફાઈ બાબત આપણને એટલી બધી બાબતો ન ખ્યાલ રાખવો જોઈએ. જેમકે દરરોજ આપણને ઘરમાં સાફ સફાઈ ફીનાલ નાખ જોઈએ. રસોઈની સ્વચ્છ રાખવું. અને ખોરાક અ ઢાંકીને રાખવો જોઈએ. કચરો દરરોજ આપણે કચરા પેટી ટીમાં નાખીને સમયસર એને બહાર કાઢવો જોઈએ. બાથરૂમ અને શૌચાલયને નિયમિત રીતે સાફ કરવા જોઈએ. પછી ઘરના બારી દરવાજા, પંખા, એસી બધાને ધૂળથી સાફ રાખવું જોઈએ કારણ જયારે આપણે એને ચાલુ કરીએ તો વાતાવરણમાં ધૂલ ફેલાય છે. અ અને કપડા અને અ પથારી નિયમિત રીતે ધોઈને સ્વચ્છ રાખ ખવી જોઈએ. પછી પ અ કોઈ પણ ઘરમાં જગ્યાએ કુલરમાં કે ક્યાં પણ ઘરમાં પાણી ભરાયેલું હોય, તો ત્યાં પણ આપણને વિશેષ સાફ સફાઈ રાખવી વી જોઈએ. કારણ કે તેનાથી મચ્છરો પેદા થાય છે. અને ઘરમાં હવા અને સૂર્યપ્રકાશ આવતો રહેવો જોઈએ. એનો વિશેષ ખ્યાલ રાખવો જોઈએ. અને જયારે આપણે ન ઘરની સાફ સફાઈ રાખીએ છીએ. તો આપણા પરિવારનો પરિવારમાં બધા સભ્યો નું આરોગ્ય સારું રહે છે. પછી આપણે કોઈ પણ અ જે ફેલાતા રોગો હોય છે. એ રોગોથી પણ આપણે બચીએ છીએ. અ અને ઘર અને સ્વચ્છ સુંદર અને સુગંધિત લાગે છે, અને જ્યાં સ્વચ્છ સ્છતા અને સુંદરતા હોય છે, ત્યાં જ આપણું મન પ્રસન્ન રહે છે. તો આપણા મન શાંતિ માટે તે આપણને વિશેષ કરીને સાફ સફાઈ નો ખ્યાલ રાખવો જોઈએ.
હા. એ તો તમે સાચું કીધું. અને આપડે જે પાણી જે પીએ છીએ, તે પણ આપણે સ્વચ્છ હલ પાણી પીવું જોઈએ, આગળ સમજીલો આપડા અહીંયા આપણને ખબર છે, સ્વચ્છ પાણી નહીં આવતું હોયતો આ આપણે એ પાણીને ઉકાળી લેવાનો, ગરમ કરી લેવાનો. તેમાં શું છે, કીટાણુ હશે તો તે બ મરી જશે. અને આપણને જે ફાઈબરવાળું પાણી હશે તે પીવા મળશ સે અને આપણે પાણી મોસ્ટલી ફિલ્ટર કરીને જ પીવું જોઈએ. અને પાણી પીવ અને પછી આમ તાજો પૌષ્ટિક ખોરાક ખાઈ લેવો. એ પણ આપણા માટે ખુબ સારું છ છે. અને મહત્વ છે. ગંદુ પાણી અને બાસી ખોરાક ખાવાથી આપણે બીમાર પણ થઈ શકીએ છીએ. જેનાથી આપણને ફૂડ પોઈઝનિંગ, ટાઈફોઈડ એ બધું પણ થઈ શકે છે.
બિલકુલ સાચું કહો છો તમે, અને એના સાથે સાથે આપણે આપણા ઘરની અને આજ આસપાસ પણ આપને થોડી સ્વસ્થતા નો ખ્યાલ રાખવો જોઈએ, જેમ કે આપણે ચા જાહેર સ્થળ પર કચરો નહી ફેલાવવો જોઈએ, પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરવો જોઈએ. જોઈએ. અને જ્યાં પણ આપણે વૃક્ષો વાવીએ છીએ, એની નજીકમાં આપણને સાફ સફાઈ નો વિશેષ ખ્યાલ રાખવો જોઈએ, અને આપણે સૌ મળીને જો આપણે સ્વચ્છતા જાળવીને રાખીએ, તો આપણે આપણા સ્વચ્છ સમાજનો અને દેશ નો પ્રગતિ અ નો પણ વિકાસ કરી શકીએ છીએ.
હા, એ તો તમે સાચું કીધુ. અને સ્વચ્છતા માત્ર વ્યક્તિગત જવાબદારી નથી તી પરંતુ એ સમગ્ર સમાજની જવાબદારી છે. જો દરેક નાગરિક સ્વ સ્વચછતા જાળવશે, તો દેશ વધુ સ્વસ્થ, સુંદર અને પ્રગતિ કરશે
બિલકુલ એકદમ સાચી વાત કીધી તમે, કે આપણે દેશને સુંદર અને સ્વચ્છ બનાવવા માટે આપણને બધાને પ્રયાસ કરવા એ બધ પ્રત્યેક નાગરિકની પોતાની અ જવાબદારી છે, અ આપણેે જોઈએ તો અ આ આપણને જે અ આદતો ન વિકાસ કરીએ, આપણે બધાની અ જે કહેવા કહેવામાં આવે છે, કે સ્વચ્છતા રાખવું એ બધાને જિમ્મેદારી છે, એના માટે આપણા પ્રધાનમંત્રી એ પણ કેટલા બધા અભિયાનો પણ ચલાયા છે સ્વચ્છતા અભિયાન ચલાયા છે અને આપણા દેશને સ્વચ્છ રાખવાવામાં પ્રયાસમાં એ લોકો એમને કેટલા બધા અ તમને ખબર છે કે કચરાની ગાડી છે, એ બધાના ઘરે ઘરે આવે છે, જેથી કચરો પણ બીજી જગ્યા ફેલાય નહી, અને સ્વચ્છતા જાળવી રાખવા માટે એટલા બધા પ્રયત્ને સરકારે તો કર્યા છે. છે પણ આપણને પણ આપણી ફરજ બરાબર નિભાવી જોઈએ
એ તો તમે સાચું કીધું અને જો આપણે એટલું સ્વચ્છતામાં રેશોને સારું આપણે રોગોથી દૂર રશું અને જ્યાં સુધી બને ત્યાં સુધી આપણે અ જે લોકો સપોર્ટ કરતા હોય, આ કેમ્પિયનનું છે કોઈ એવી ટ્રસ્ટી છે કોઈ એવા ગ્રુપ છે જે લોકો સાફ સફાઈને પ્રેરિત કરે છે, લોકોને પણ આપે એ લોકોને પણ સાથ આપવો જોઈએ, એ લોકોને કઈ ડોનેશન જોવે તો આપણેે એ લોકોને ડોનેશન આપવું જોઈએ, અગર એ લોકોને આપણી કઈ મદદ જોતી હોય તો આપણે એની મદદ આપવી જોઈએ એ લોકોને બધી વસ્તુમાં સહાય કરવું જોઈએ. કારણ કે લોકો સારું જ કામ કરી રહ્યા છે,
બિલકુલ જે લોકો આવા અભિયાનો ચલાવે છે, કે જે લોકો સાફસફાઈ માટે અભિયાનો ચલાવે છે અમારા ત્યાં છે ને એક અ દર વખતે એક મતલબ એક ગેંગ છે. મળીને અને બધી જગ્યાએ નદી અને નાળાઓની સફાઈ કરવા માટે પ્રયત્ન કરે છે, તો એમાં બધા એ એમાં કોઈ પણ પ્રકારનું એ લોકો પૈસા કે એવું લેવાનું નથી રાખતા એ લોકો ખાલી એમાં આપડું શારીરિક શ્રમ સેવા લેવા લે છે. તો બધા લોકો મળીને એ ત્યાં શારીર શ્રમ કરવા જાય છે અને નદી અને નાણાં માંથી પ્લાસ્ટિક અને જે ખરાબ કચરા હોય છે એને બહાર કાઢીને અને નદી નાળાને સ્વસ્થ સાફ રાખવાનો પ્રયત્ન કરે છે. તો આ બહુ જ સારો પ્રયાસ છે. અને એવા પ્રયાસને આપણને આગળ વધારવાનું વધારવાનું જોઈએ તો નદી સાફ સફાઈ જળવાઈ રહે.
હા એ તો તમે સાચું કીધું તો અંતે તો આપે એટલું જ કહીશું કે આપણે સ્વચ્છતા રાખવી જોઈએ અને સ્વચ્છતા એ જ આરોગ્યનો આધાર છે આપડે